ઓ
કેમ છો? હલો
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજામાં
શું કરો છો?
મુું પવન કરું.
પિક્ચર
હમ છોકરીને એને મારે
લાઈટ નહી આવે ત
લાઈક નહી આવશે.
ઠીક છે.
ગઈ છે.
નિ યાવશે
ના રાત રાતની નહી આવતી તો ઇન્વેર્ટર થ તો ખતમ થાય ગ બેટરી
હમારે ટ અટીને તો આવતી રાતને અહીઈ ગઈ છે.
હમ મારે તને આવતીરાત જાતીરે
તમારે ઇધર તો અ બારિશ આવે તો દો દિન દો દો દિવસ તક નહી આવે તે હેન
હમ
હા
એને ખબર નહીં લેટવાનું શું જોઈએ.
હા કોઈ કંયા બોલે નહી તો આ
ક કોઈ કઈ નઈ બોલત ત્યાં તમારે ત્યાં કારને પે લાઈટ વાળા ને બહુ માર્યો ને એને લીધે હમળ જાલ
ઠીક છે ઓર, ખાવાનું બનાઈ લીધું.
હમ
ખાય લીતું
હા ના, મારે હજુ ખાવું છે.
ઠીક છે, ઓર દીકરો લેસન ગયું છે.
ઓ લો લો, તો લસ જાતો રહ્યા.
કાલે લગ્નમાં તમે બી ગયા કે?
ના, હું નઈ ગઈ લગ્ન માં. લગન તો થઈ ગયા ને, પણ ખાવાનું છે.
કાલ ખાણું હોય, હ.
હમ, લગન તો એક હા ઘેરના બધા જ હતા રહ્યા હતા.
ઉ છે.
હ, અને લગ્ન તો એક તારીખ ના થઈ ગયા.
ઠીક છે, ઓર કાલે કાલે બારિશ કટરીક આવી છે.
બહ બારીસાય એને રાતમાં બહુ આવીય
હંઅંઅ
ઠીક છે.
રાતના બવ બારીસ આયી ને એટલે લાઇટો જતી રે
હ અટને ભી જતી રહી પર આપ આયગીથી ઓર તમારે કોલ થઈ ગયા છે કે
હલો
હલો
શું ત આવાજ નઈ આપતી
તમારે કોલ થઈ ગયા સેકે
ના થયા એટલે બાકી છેને મારા ભાઈ ના બાકી છે પંદર પંદર ક્યાં સે બીસ બાકીસ છે
આ ભાઈ ને નંબર દે
શું
બાઇક કા નંબર પેકે
હમ્મ એને બાકી સે મારે થઈ ગયા એને સે છે સાત કોલ બાકી સે
તમારા છ સાત બાકી છે પૂજા પૂજાબેનને પૂજાબેનને તો દોઈસ બાકી છે
બધા થઈ ગયા?
હા દોઇસ બાકી છે તીસ હોવા મેં
કે શે કે એને મારા બીસ થયા
ની મને તો કાલે કાલે બોલે છે કે મારે દોવીશ બાકી છે
એને મને કાલે કીધું કે એને મારા બીસ થઈ ગયા
હ મને તો આજ બોલે છે. કે મારે તો દોહીષ બાકી છે હા મ તો ભાવના બહેનને બી કર્યો છે ને ફોન
ભાવનાને કીધું તો
દો તીન ભાવના બહેન કે સાથે કયા છે
હે એની જોડે કીધા
હા મને બોલ થી કાલે રાતનું બોલે છે મને કે દસ બજા બારિશ આવરી હતી ને મને બોલે છે કોલ કરું સુ તમે ક્યો લાઇટા તો જતી રઈ હે
હમ્મ
પસી શું કીધુ
હા મને બોલ રી થી કે કર કરને દેખલું શું કે આગે આવે કે ની આવે
ના તીસના પસી નઈ આવતા
ની આવતા કે
ના આમ થોડી આઇસ તીસ તીસ તીસ કોલા આય સે
ઠીક સે તમારે ઓવર મેમ્સ તમારે વો વો ફોર્મ ભર્યું તું તો ટાસ્ક નઈ આવ્યું સે
ના એનો નઈ આવે એને મેં મેમને કીધું પન મેમ બોલે કે તમે ફોર્મ ભરી આપ્યુ ને તો પસી આઈ જાય
ઠીક સે
થઈ જાય સે
હા.
હેડ હોઈ જાય ને પછી તમારે આઈ જાય.
હમ.
એને તો પછી મે એમને કઈ નઈ કીધું. મે કીધું કે કઈ વાંધુ ન આ જાય છે. કે આપું છે કે તમે ફોર્મ ભરી આપ્યા કે હજી ભરી આપ્યા ફોર્મ તો?
હા.
પણ ટાસ્ક નહી આવ્યો તો એમ બોલે કે તમે ફોર્મ ભરી આપ્યા ને, તમારે ટાસ્ક
ઠીક છે, ઓ તમે કલાબેનને કેમ બોલ્યો હતો ને.
ના, કંઈ ન કીધું મેં તો એને પેલા. અત્યારે મેમ કઈને નહી દેવતાને ઉર્ધુને માટે ને તમે કને નને કજો. હ.
ઠીક છે.
મેં તમે કીધું નાને કે મે મના કીધું, સર. કને કેવાનું પેલા બધાને બોલી દઈશ.
ઠીક છે, ઓર. બ તમારે ભડે પૂજાબેન રહેવે.
કોણ પૂજા? કોણ પૂજા, ભાઈ? અચ્છા, હા હા હા હા હા હા હ, સમજી ગઈ.
કર્યું છે કે નહી કર્યું?
ના, એને બાકી.
ઠીક છે.
એને બાકી એને બીસ ન ઉપર થી થઈ ગયા.
ઓર.
તમારે?
મારે તો એક તો તમે કર્યું. ઓર ઓ. પચીસ થઈ ગયાશે.
પચીસ થઈ ગયા, પાછળ છું અત્યારે. હું પાસઠ સુધી મારતો.
હ, એક નું કરું, એક તમે કરી દેજો.
હમ.
હ, એક નું કરું, એક તમે કર જો, બીજી વખત હું પાછો કરું.
મારે તો એને કા નાના કરવાના છે એને બી.
તમારે બી કરનું છે ને?
હા, મારે કરવું છે. તમારે થઈ જાય પછી. હું તમારા મમ્મી ને.
પેલાં તમારા કરી લો.
હમ.
ફરી બાદમાં તમારે ભઈ ના કરી દવા.
તમારી જોડે ત્રણ આઈડીસ ને.
હા.
બે છે એક કેની છે.
પાપની છે.
પપ્પા ની છે ને તો તમે ને મારે પપ્પા ના નંબર આપ. કરી દઉ છું મારે છે સા પાસ્તા એક. કેનેને કેને મુર્ગું બણાયશ.
તો પૂજા કે પૂજા કે પા પૂજા ર ઘરવાા કે. ફોન નંબર છે ને.
હા એના ઘર વાળા નંબર છે તો એના હા. આા તો પછી પંદર. મારે બીસ બાકી છે ને પે પેલી આડીમાં તો પંદર તમારે કરી દઈશ પાંચ પૂજા ને કરી દેેશો
હા પૂજા કે પાસ બ ત્રણ આઈડી છે
હા મને કાલે જોયું કાલે કેયું તો
હા ઠીક છે ઓર
બસ કંઈ નહી ચાલશે
હું બી કાલે એક્ઝામ લેવાને ગઈ
કાલે પડસો શું કેનો
હિસ્ટ્રીનું
ક્યારે ગયો છે પરચો તમારો
ઉદયપુર
કેમ ગયો
હમ
સારું ગયું કે નઈ ગયો
સારું સોરો
સારું હોયું
બે સાત તારીખને પાછું જાણું છે
સાત તારીખ ને જશે ને તો મારે કોલ કરી દઉસું તમે એના પરસો એના લાસ્ટ દિવસ છે સોમવારે
ઠીક છે
ઠીક છે ને
હમ
છે ઠીક છે
હમ ઓર તમારી દીકરી શું કરે છે
ીકરીિયા લઈટ અહીયા આવતી તો શું કર છે
મચ્છર કાઢતા વગે છે
ના એને ગરમ લાગશે
હા
હ હ હ
આજે થોડી આવી બારીશ
ના ગરમી બહુ પડેશે તો આપશે લાગશે હ
ઇવેટરની બ બેટરી ડાઉન પય ગઈ છે
હમ ડાઉન થઈ ગયા આપેલી
ઠીક છે
કેટલા કલાક ચાલશે આ એના
હમ કાલે કોન કેમ કેમ ગયા થે વં પે ખાડા મેં
ખાનામાં પહેલા એને સુકર સુકરાન દાદીને દાદા અનેને એને પાપા
ઠીક છે એ
હમ હા
હોર
બસ
હમ
હમલ ત આરા બેની હમ એ ગયા ને પેલા એના પ છોકરા તો એને ખબર નહ શાયદ બેૈ જ ગયા હોય કે ના ગયા મને
છોકરા બ ગયા શાયદ
ત છે
હલો હમ મેં બી
ફોટા દેખ્યા તમે મેં તો નહી જોયા તેમ કેને તારાબેન ના ક્યાં
નહી ઓ સીમા બેેન હૈ ને પણ નાક મિલ્યા થા જો પી પાછ થોડું શું દીકરું શું
હમ
હમ
સારું